જય શ્રી કૃષ્ણા.
જય શ્રી ક્રિષ્ના. અત્યારે આયું?
હા.
હમ્મ. એક કોલ તો બેકાર થઈ ગયું. એને સોખરા ને કેટલીક કુલ થઈ એ એટલે દસ કોલ થઈ ગઈને દસ કોલ કેવી છે સી ખબર કેટલા પૈસા આવે છે.
તમારી કેમ
હમ.
બેટી શું
હા, હા નીંદ નીંદ આવી ગઈ તમે?
હલો.
હલો.
કેમ છો?
તમે પણ કેમ છો?
હું બી મજામાં છું.
શું કરો?
હમ.
હમ હું કઈ નહીં કરવાના હુંતી શું.
હમ તમારી દીકરી કેમ છે?
હા હોતી શે મારા જોડે.
દીકરો લેસન ગયો.
દીકરો લેસન જતો રહ્યો.
ઠીક છે.
ઓર શું કરો તમ ખાવાનું નહીં ખાતું મેં.
કેમ?
ખાવાનું બાકી છે એને નાસ્તો કીધો છે ને મારું વારું નાસ્તો. એટલે નહીં અને મીઠું મીઠું. હમ.
ઓર?
મીઠું મીઠું કઈ તમે ભાવશે.
નહીં.
તો પસી એને મીઠું મીઠું ખાય ને એને નહીં લાગતું પેટ ભર્યું છે.
એને રોટલી ખાઈ લેવાની જ પછી લાગશે કે એને ખાધું શે કઈ.
હા.
આ રોટલી તો હા કીધું ને એટલે બોલે કે માર અમારે ઘેર જ આવું શે પ્રોગ્રામ ના જવાનો મારા છોકરા ને બે બોર ના એટલે બોલે કે હું નાહીને નીકલું છું એને માસીને ઘેર જાઉં છું તો માસીને ઘેરથી બધા જાય છે. સાસરાથી માસી ની ઘેર જાય. માસીને ઘેર તે બધા પસી મામાના ઘેર જાય છે. હા. ઓર સુના ઓ.
કેમ ના મેં બી બેઠી છું ખા ઘરનું કામ કરયું ખવાનું બનાયુ ખાધું.
શું બનાયું ખાવા માટે.
ભીંડીનું શાક બનાાયું રોટલી બનાવી.
પુજા એ એને ભીંડીનું શાક બણાયુ મે કીધું તમારી ઘેરમાં બહું ભીંડી કે હા ભિંડી બહું મને નહીં પર બોલે કે મેં કે બોલે કે એને ખેતને ઉપર છે ને સારી લાગશે અને ભર માં ભીંડઓ હોય ને ભરીને બીજની કાલ બઉ સારી લાગશે એને પોછું પોચું તને ભાવતી
અમાર તો બજાર થી લાએ શે
હા પણ બજાર વાળી અત્યારે સારી આવે છે પણ ખેતને બિલને બહું સારી લાવે એને ખાતના ખાતને ડાલવું હોય વધારે એને કઈ દવાઈ વગેરેની નહીં હોય ને એને બહુ સારી લાગશે. મા બજાર ભીંડી સારી લાખશે ખરી એવી સારી નઈ લાગશે જેવી ખેત ભીંડી સારી લાગશે બોલો કે મે શું શું ઉગાય છે તમારા ખેતમાં ઘઉં ઊગાયા સે અને હલો. હેલો અવાજ નહી આવતી
આવે છે બોલો
તો પોલે કિક મેં કીધું કે તમે તમારા ખેતમાં શું ઉભાયું છે બોલે તો મક્કા ઉગયા સે ભિંડી ગવાર કાઈ નહી બોલું છે તેના
મારે બી કઈ નહી બોલું છે.
કેમ?
અભી બોઈ છે.
ખેત મેં પાણી ભરગય્યું છે ને બારિશ કે વજશે
અચ્છા બરસાતનું પાણી આવેે
હમ્મ.
ઠીક છે ક્યાં છે તમારી મમ્મી મમ્મી ને ક્યાં છે તમારા
મમ્મી તો કામ કરવા ગયા શે
ઓર
ઓર તો કઈના
કોણ કોણ છે તમારા ઘરમાં
હમ્મ.
તમારી ઘેરમાં કોણ છે
અભી તો કોઈ ની અકેલી શું હું
હમ્મ. ક્યાં છે તમારે ભાઈ ને બધા
બહાર છે. ઓર
તમારે ઘર કા ક્યાં છે.
મારે ભઈને બધા ઘેર છે.
હમ્મ.
હમ્મ.
તમારે નહીં જવાનું
કેમ?
એને પૂજાને મામાને ઘેર તો ફોન આવ હોય એના કેદા ને આયો તમાને આયો.
નહી.
એટલે બેનની નણંદ હોય તો આવવાનું હોય ને.
માર નહીં આયો છે.
પર કીધું પર કરવું પડશે કે નહી કરવું પડશે અને બેનને નંદ હોય તો.
કરને પડે સેહે પર.
કઈ વાંધો નહી આપડે નઈ જા હા નહી કીધું તો નઈ જવાનું જા કરું હોય તો પછી જવું પડશે.
હા.
હમ્મ આપડે શું આપડે ખર્ચું
કે પહેલા ભ બડાા મામા વંડે નહીં કીધું શું ફોન. ઓર બોલલે છે કે મેં તો મારે વાતે હ બોલે છે. વી કે કયો છે એણી તું ઉઠાય નહી છે. તો મારે મામી શા મને બોલે છે કે તારે ફોન કર્યું છે. મેં મારે તો નહી કર્યું સ એ આયું એ ની.
હમ્મ.
તે કે મેં બોલે છે કે તુમ કેમ વાર કર્યું છે. તીન ચાર વાર કર કરતા તો આતો નહી.
તીન ચાર બર કોલ આવે તો આપણેને જોઈએ. ઉઠાય ને પણ જોવાનું તો હોય ને કે તીન ચાર પોલ કેની આઈ છે.
કર્યો તો હું ને ની બોલે છેે.
હમ્મ. કાઈ વાંધો નહીં આપડે નહીં કીધું તો નહીં જવાનું આપડે કંઈ ઉધારો થોડીને બેઠા ને કંઈને ઘર જવા માટે.
નહી કર્યો તો વાપસ જોઠ કું બોલો હૈ કીધું.
હા નહી કર્યું તો આમ ક દેવાનું ભૂલી ગયા આમ છું એ મેં ભૂલે ગયા તા હા નહીં કીધું તો નહીં કીધું.
હા, એ બોલ તન ચાર બાર કર્યું છે.
હા તીન ચાર બાર કરીએ તો તમારે ફોન ને ફોન નહીંઆવો નંબર તો જોયેલા હોય ને તમે તો પછી.
હમ્મ.
હમ્મ હમ્મ. ઓર?
કેવડો.
નહાવા નું વગેરે થઈ ગયું બધું?
હમ્મ?
નાઈ લીધું?
હા.
હા ક્યાર નું કામ થઈ ગયું બધા ના કચરા પોછા ને બધું વાસન
હા, સબ થઈ ગયું.
હમ્મ હમ્મ ઓર ક્યાં છે તમારે ભાભી ને એ બધા?
ભાભી તો રેવાડી છે.
હમ્મ? ખા સે? તમાર પહેલાં તમારે બાજુમાં નહી રહે્યો તો પહેલા ભાભી એને છોકરાં છોકરી તમારે ઘેર આએ છે એમ.
હા વે તો સિલાઈ કરે છે.
સિવા કરે સે.
હમ્મ.
તમને તમારા આ ભાભી બહુ તેજ પડે છે?
હમ્મ?
તેજ છે અ ભાભી તમારે
કેમ
કાઈ નહી તમને ખબર નહી પડતી
હા
શું થાય છે
કેમના
ક્યાં નય આવવાનું
એક્ઝામ બાદી આવવાનું
એક્ઝામ પછી અને હ સારું
હમ્મ.
હમ્મ
ઓર
ઓર બસ કાય ની હુંવાનું કામ કરું ઓ ઠીક છે હેન આ તો ટાઈમ બાકી સે ને તમારે ઓર ક્યાંનો પેપર શે તમારે કેટલી તારીખનું શે પેપર
હલો
હલો
ઠીક છે
ના આમ કેવું બીજું બીજું પેપર તમારે કેની તારીખ છે
કાલે છે
કાલે સે
હમ્મ.
હમ્મ હમ્મ
ઠીક સે
હાલો
હલો